હા નમસ્કાર.
હા નમસ્કાર તો આજે આજે આપણે પુસ્તક પુસ્તકો અને વાંચન વિશે વાત કરીશું.
હા તમારો ટોપિક ખુબ જ સરસ છે અને આ ટોપિક આટલા માટે હું તમને સરસ કીધું છે કે જો વિદ્યાર્થી જીવનમાં પુસ્તકો અને વાંચન ખૂબ જ મહત્વનું છે આજે આપણે જોવા જઈએ તો બધી જ જગ્યાએ હવે તો જે લાઇબ્રેરીઓ આવી ગઈ છે અને અને ઘણા બધા એવી નવી નવી ટેકનોલોજી પણ આવી ગઈ છે. પરંતુ આપણે ન્યુ બુક બુકમાં બુકમાં વાંચીએ આપણે એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે અને હવે એવું એવું બની યુ છે કે લોકો જે પુસ્તકોમાં વાંચતા નથી અને મોબાઈલમાં જ વાંચતા હોય છે. તો એનાથી ઘણી બધી અસરો થતી હોય છે. પુસ્તકો નું મહત્વ હું તમને જણાવવા જેમ કે જેમ કે આપણે પુસ્તકો વાંચવાથી આપડો જે જે મગજ હોય છે એમાં જાણવાની ઈચ્છા થતી હોય છે આપણને ઘણું બધું એવું હોય છે. ખાસ કરીને પુસ્તકો ઘણી બધી વાંચવી જોઈએ જેમ કે મહાભારત છે રામાયણ અને બીજી બીજી પણ જે નવલકથાઓ છે. અને ભગવદ ગીતા છે. આ બી ઘણી બધી એ બોકોસ જે મહત્વની છે એ આપણે ખુબ જ ધ્યાન પૂર્વક વાંચવું જોઈએ અને ખાસ કરીને એમાંથી જે ભગવદ ગીતા છે. એ આપણે વાંચવું જોઈએ એમાં શું છે કઈ રીતે લખેલું છે. એ આપણે આપણા જીવનમાં પણ ઉતરવું જોઈએ અને પુસ્તકો એ આપણા મિત્રો છે એવું કહેવામાં આવે છે. તો એ પુસ્તકો વિશે આપણે વધુ વાત કરતા આપણે આગળ વધ આ વાતને લઈ જઈએ તો તમને કહેવા માગુ છું કે પુસ્તકો આપણા મિત્ર એટલા માટે કહેવામાં આવે છે કે આપને કોઈ પણ આપણને જો નહી આવડતું હોય તો આપણે પુસ્તકો નો સહારો લઈએ છીએ જેમકે આપણે કોઈ એક્ઝામ આપવુ હોય અને આપણને નહીં આવડતું હોય તો આપણે પુસ્તકો મગાવી છે અને એમાં આપણે હા એ વાંચીને આપણે તે પરીક્ષા આપીએ છીએ તો પુસ્તકો એ આપણા માટે ખુબ જ ખુબ જ એટલે ખુબ જ મહત્વનું છે ખાસ કરીને જે ગરીબ વર્ગ ના જે વિદ્યાર્થી હોય એ લોકોને તો પુસ્તકો અતિ મહત્વનું છે. અને એક ભેટ પણ કહેવામાં આવે છે ખાસ કરીને આપણે જે વિસ્તારમાં જે વિસ્તારમાં નેટવર્ક નો એટલે કે જે નેટવર્ક નેટવર્ક ના હોય એ એવા વિસ્તારમાં એ લોકો ઓનલાઈન ક્લાસીસ પણ ન કરી શકે. કારણ કે એ લોકોને ઓનલાઈન ક્લાસીસ કરવા માટે નેટવર્ક જોઈતું હોય છે તો એ લોકો આ
ઓનલાઈન જે પ્લેટફોર્મ હોય છે જે વિદ્યાર્થીઓને ભણવા માટે એનો યોગ્ય રીતે લાભ નહી લઈ શકે તો એ લોકો એ લોકોને પુસ્તક જ સારો હોય છે. તો તમે પણ પુસ્તકો વિશે થોડું માહિતી આપશો
પુસ્તકો કહેવામાં આવે છે કે પુસ્તકો માણસ નો સાચો મિત્ર છે. સાચો મિત્ર આપણને મુશ્કેલીમાં સાથ આપે છે. યોગ્ય માર્ગ બતાવે છે અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. એ જ કાર્ય પુસ્તકો પણ કરે છે. પુસ્તકો ક્યારેક આપણો સાથ છોડતા નથી. જયારે પણ આપણે તેને ભણીએ છીએ ત્યારે તે આપણને જ્ઞાન અનુ અને નવી પ્રેરણા આપે છે. માનવ જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે. અને શિક્ષણ ન સૌથી મોટું સાધન પુસ્તક છે. શાળાના પુસ્તકો થી લઈને જીવન ચ ચિત્રો નવલકથાઓ ધાર્મિક ગ્રંથો વિજ્ઞાન ઇતિહાસ અને સાહિત્યના પુસ્તકો સુધી દરેક પુસ્તક આપણને કઈ નવું શીખાવે છે. પુસ્તકો માત્ર પરીક્ષા પાસ કરવાનું સાધન નથ થી પરંતુ જીવન જીવવાની કળા પણ છે. પુસ્તકો આપણને જીવન જીવવાની સાચી રીત પણ શીખાવે છે. અને એ આપણો સાચો મિત્ર છે એમ કહેવાય છે. પુસ્તકો આપણો વિચાર વિસ્તાર વધારે છે, વધા આપણે જેમ વધારે પુસ્તકો વાંચીએ તેમ આપણામાં વધારે સમજ ઉત્પન થાય છે, અને જેમ આપણે વધારે પુસ્તકો વાંચીએ તેમ આપણને એ વધારે ઇતિહાસ જાણવા મળતો હોય છે. આજે આપણે જે દુનિયા જોઈ શકતા ન જે દુનિયા પુસ્તકો દ્વારા જાણી શકાય છે. આપણે ભૂતકાળના ઇતિહાસ ને સ જી શકીએ છીએ વર્તમાનને ઓળખી શકીએ એ અને ભવિષ્ય માટે તે તૈયાર થઈ શકી છીએ મહાત્મા ગાંધીજી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેવા મહાઅનુભભવોએ પોતાના જીવનમાં વા વાંચનને ખૂબ જ મહત્વ આપ્યું છે. તેઓ માનતા હતા કે સાચા પુસ્તકો વ્યક્તિના વિચારો અને વ્યક્તિત્વને બદલી સકે છે.
હા તમારી વાત ખૂબ જ સાચી છે, કારણ કે તમે જે કીધું જે મહાન મહાન જે નેતાઓ છે, મહાન જે પુરુષો છે. એમના જીવનમાં પણ પુસ્તકોનું મહત્વ ઘણું બધું છે. આપણે જોવા જઈએ તો મહાત્મા ગાંધીજીના જીવનમાં પણ પુસ્તકોનું ઘણું મહત્વ છે. તેઓ જયારે નાના હતા ત્યાંથી તેઓ પુસ્તકો વાંચન કરતા હતા. અને તેમના હજુ ઘણી બધી પુસ્તકો છે, એ એ મહાત્મા ગાંધી એ પણ લખેલી છે. જેમ કે સત્યનો પ્રયોગ છે. એવી ઘણી બધી એવી પુસ્તકો જે મહત્વની છે. તેઓ તેઓ દ્વારા જે લખાયેલી છે. ખાસ કરીને આપણે પુસતો પુસ્તકો સાથે આપણે મિત્રતા રાખવી જોએ અને આપણે ક્યારે પણ સમય વેળ સમય બગાડવ ના જોએ એટલે જ તો કેહેવામાં આવે છે, કે સોના કરતા સમય વધારે કિંમતી છે. એટલે કહેવામાં આવ્યું છે, કે સોના કરતા સમય વધારે કિંમતી છે, એટલે કે જો આપણે જયારે આપણા પરથી સોનું આપણો નય આપણે કોઈ જગ્યાએ ખોવાય જાય તો સોના આપણે ફરીથી આપણે પૈસા થી એ તરત જ આપણે લઈ શકાય પરંતુ જો આપણા આપણે સમયને આપણે વેડફી નાખીએ તો એ આપણે પૈસાથી ખરીદી ના શકીએ, એટલે. આપણે જે સમયે જે જે સ્થિતિમાં રે એ સ્થિતિમાં આપણે કોઈ પણ આપણે પુસ્તકો ને એનો આપણે એ આપણે મિત્રો બનાવવું જોઈએ અને તમે કીધું તેમ કે આપણે કોઈ પણ એક્ઝામ હોય તો આપણે પુસ્તકો દ્વારા જ આપણે યોગ્ય રીતે એમાં આપણે વાંચીને આપવી જોઈએ અને આજનો જમાના તો જે ટેકનોલોજી ધરાવતો થઈ ગયો છે. હાલમાં ઘણી જગ્યાએ મોટી મોટી જે જે જે સ્ટડી માટે બનાવેલી હોય છે અને ખાસ કરીને ટ્યુસન ક્લાસ ઘણાં બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે અને કોમ્પ્યુટર આવી ગયા છે. લેપટોપ આવી ગયા છે. તો એના દ્વારા એ ઓનલાઈન ક્લાસીસ સરળતાથી કરી શકે છે. પરંતુ જે પુસ્તકો વાંચવામાં આપણે એટલો રસ હોય સે, એટલો તેમાં તે વધતું નથી કારણ કે પુસ્તકોમાં આપણને ખુબ જ સરળતાથી અને સમજી શકાય એવું આ આ આપે આપેલ હોય છે, જેથી કરીને ખૂબ જ વાચવામાં પણ આપણને મજા આવતી હોય છે. તો તમે અજુ આગળ થોડુંક સમજાવશો?
હા માત્ર આજના આધુનિક યુગમાં મોબાઈલ, ટી. વી અને સોચયલ મીડિયા પર લોકો વધુ સમય પસાર કરતા હોય છે. તેના કારણે પુસ્તકો વાંચવાની આદત ઘટી રહી છે. પરંતુ મોબાઈલ આપણને મનોરંજન આપે છે, જ્યારે પુસ્તક જીવનભરનું જ્ઞાન આપે છે. તેથી દરરોજ થોડો સમય કાડીને પુસ્તક વાંચવા માટે જરૂર બ બેસવું જોઈએ પુસ્તકો વાંચવાથી ભાષા સુધરે છે. શબ્દ ભંડોળ વધે છે, યાદ શક્તિ મજબૂત બને છે. અને આત્મવિશ્વાસ વધે છે. નિયમિત વાંચનથી એકાગ્રતા વધે છે. કલ્પના શક્તિ વિકસે છે, અને સ જાનાત્મક વિચાર કરવાની ક્ષમતા પણ વધે છે. સારા પુસ્તકો આપણને સારા સંસ્કાર આપે છે. તે સાચી અ પ્રામાણિકતા, મહેનત, દયા, કરુણા અને દેશપ્રેમ જેવા ગુણોનો વિકાસ કરે છે. જયારે આપણે મહાન લોકોના જીવન વિશે વાંચીએ છીએ, ત્યારે મુશ્કેલીઓ સામે હિંમતથી લડવાની પ્રેરણા મળે છે. આપણા ઘરમાં નાનકડી લાઈબ્રેરી હોવી ખૂબ જ જરૂરી છે. બાળકોને બાળપણથી જ વાંચનથી વાંચનની આદત પાડવી જોઈએ માતા- પિતા અને શિક્ષકો જો બાળકોને પ્રેરણા આપશે તો તેઓ ભવિષ્ય માં જ્ઞાન અને જવાબદાર નાગરિક બનશે પુસ્તકો માત્ર માહિતીનો ભંડોળ જ નથી પરંતુ તે વિચારોનું ખજાનું છે, એક સારું પુસ્તક જીવન બદલી શકે છે. કહેવાય છે, કે જે વાંચે છે, તે જ આગળ વધે છે. આપણે છઈએ એક સંકલ્પ કરવો જોઈએ દરરોજ ઓછામાં ઓછા વીસથી ત્રીસ મિનિટ સારા પુસ્તકો વાંચી પચીસો અને અને તે મુજબ જુના ઇતિહાસની જાણકારી મેળવીશું પુસ્તલય નો ઉપયોગ કરીશું નવા પુસ્તકો વાંચીશ અને અન્ય લોકોને પણ વાંચવા માટે પ્રેરિત કરીશ. પુસ્તકો એ જ્ઞાન જ્ઞાનનો પ્રકાશ છે. જે વ્યક્તિ પુસ્તકોનો મિત્ર બનાવે છે. તે જીવનમાં ક્યારે એકલો રહેતો નથી. પુસ્તકો આપણને સફળતા સંસ્કાર અને સારા જીવન તરફ લઈ જાય છે. પુસ્તકો જ આપણા સાચા મિત્ર છે. તો તો મિત્ર આપણે આપના વિષયને અહીં સમાપ્ત કરીએ